હલો
હલો.
હલો, હા કેમ છો, આંટી
બસ બરાબર, બેટા તમે કેમ છો.
બસ હું, પણ મજામાંતોું
અચ્છા બસ હવે, મને થોડુંક જાણવું હતું તમારી પાસે હસેથી
હા, મેમ પૂછ મે
હા, બસ એ જાણવું હતું, કે આ
હલો. હેલો.
હલો.
હા, હા આટી બોલો
હા, બસ એ જાણવું હતું, કે દસમા ધોરણ પછી અ અગર સાયન્સ લેવું હોય, તો એમાં વિષયોની પસંદગી કઈ રીતે કરવાની
અ અગિયાર એટલે દસમામાં પછી, સાયન્સ લેવું હોય, તો
સાંભળ્યું છે, કે એ ગ્રુપ અને બી ગ્રુપ હોય છે, તો એ ગ્રુપમાં એટલે શું હોય અને બી ગ્રુપ મા, શુંભાઈ
અ જેમ કે તમે સાંભળ્યું, તો એ ગ્રુપમાં એટલે ફિઝિક્સ અને કેમેસ્ટ્રી બંને ન માસ
હા.
એ ગ્રુપમાં મેથેમેટિક્સ હશે, અને બી ગ્રુપમાં બાયોલોજી હશે. હલો. હલો.